હા જય શ્રી કૃષ્ણ કેમ છો?
મજામાં તમે કેમ છો? જય શ્રી કૃષ્ણ.
બસ મજા આજનો ટોપિક છે, ઓનલાઈન બેંકિંગ અને યુપીઆઈ પેમેન્ટ નો.
હા એજ છે.
તો તો આ ટોપિક ઉપર આપડે આજે આ વિષય ઉપર હું મારા વિ ચારો તમને રજૂ કરું છું.
હા ઓકે કરો ને.
હા આજનો સમય ડિજિટલ યુગ તરીકે ઓળખાય છે. ટેક્નોલોજીએ એ આપ. આપણને જીવનને આપણા જીવન ને ખુબ જ સરળ અને ઝડપી બનાવી દીધું છે. પેહલા કોઈ પણ બેંક નું કામ કરવા માટે બેંકમાં જઈને લાંબી લાઈનમાં આપડે ઊભું રહેવું પડતું હતું અ પૈસા હા પૈસા મોકલ મોકલવા હોયા ખાતામાં થી પૈસા કાઢવા હોય અથવા બિલ ભરવું હોય દરેક કામ માટે સમય અને મહેનત લાગતી હતી.
બે મિનિટ બે મિનિટ શ હા બોલો હવે એ છે પેલે પેલે અમે બી બેંકોમાં જતા હતા તો તો બહુ મોટી લાઈન માં ઉભી રે ઉભા રહેતા તા પણ હવે એવું થઈ ગયું છે, કે ઓનલાઈન પેમેન્ટ આઈ ગયું છે કર જેસે કે જીપે ફોન પે તો પછી એના પરથી જ આપણે ફોન પરથી ટ્રાન્સપોર્ટ કરી દઈએ છીએ પૈસા
હા હવે તો આજ જે માત્ર એક સ્માર્ટફોન અને ઇન્ટરનેટની મદદથી આપણે આ બધા કામ ઘર બેઠા જ કરી શક
કરી શકો છો અને અ પેલે પેલેને જમાનામાં આવું હતું કે આપડે રીચાર્જ મારવાનું બી હોય તો દસ રૂપિયા કાર્ડ લાવવું કાર્ડ લાવાનું પછી દસ રૂપિયામાં આપણેે એક મહિનો કાઢી દે છી પણ આજ આજના જમાનામાં એવું નથી બેસો રૂપિયામાં મહિનો જ બોડ બિસ્ટરચાલે છે.
હા. આ શક્ય બન્યું છે ઓનલાઈન બેંકિંગ અને યુપીઆઈ પેમેન્ટ ના કારણે સૌથી પેલા આપડે સમજીએ કે ઓનલાઈન બેન્કિંગ અટલે શું?
હા.
ઓનલાઈન બેંકિંગ અટલે ઇન્ટરનેટ દ્વારા બેંકિંગ સંબંધિત તમામ સેવાઓના ઉપ ઉપયોગ કરવો. જેમ કે પૈસા ટ્રાન્સફર કરવા બેલેન્સ તપાસવું પાસબુક જોવી ફીસ ડીપ પોઝીટ કરવી બિલ ભરવું કે પછી મોબાઈલનો રી રિચાર્જ કરવું અને અન્ય ઘણી સેવાઓ એમ.
હા એજ છે અમે અમે મારા મારા પપ્પા બી જતા જ તા ને તો પેલે બહુ મોટી લાઈન માં ઉભા રહેતા હતા પણ હવે એવું થઈ ગયું છે, કે ઓનલાઈન ફોન પર થઈ ગયું છે ને તો પછી હવે ફોન પરથી જ કાઢ લે છે પૈસા અમારી ગામમાં એક પોસ્ટમેન આવે છે એટલે ઇન્ડિયન પોસ્ટ બેંક એ આવ છ ન તો ગોમ જ કાર્ડ દે છે પછી અમે એ પછી કાર્ડ લે છેએ એટલું છોટી નાની મોટી રકમ હોય ને તો પછી એની જોડે થી લઈ લેવાનું. પછી બેંકમાં જવાનું કોમ નહી એટલું દો એટલું પછી હમણાં હમણે ગોમ ની જોડે એક શેર છે ત્યાં શેરમાં છે અમારી બેંક એસ બીઆઈ કરીને. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા આ છે ને તો પછી અમારો એનામાં જ બહું છે. અને છે એચડીએફસી.
હા.
હા.
તે જ રીતે યુપી આઈ એટલે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેર. યુપીઆઈ એક એવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ છે, જેના દ્વારા આપણને કોઈ પણ બેંક ખામાં માત્ર થોડાક જ સેકન્ડ માં પૈસા મોકલી અ ત્વ મેળવી શકીએ છીએ.
હા.
આજે લગભગ દરેક વ્યક્તિ મોબાઈલ દ્વારા ક્યુ આર કોડ સ્કેન કરીને પેમેન્ટ કરે છે, ચા ની લારી હોય શાકભાજી ની દુકાન હોય મોલ હોય કે મોટી કંપની લગભગ દરેક જગ્યા યુપીઆઈ પેમેન્ટ સ્વીકારવામાં આવે છે.
હા. હવે તો તમને એવું કહુ એ ભિખારી રહી છે ને એમના પાસે બી યુપીઆઈ પેમેન્ટ છે.
હા ઘણા દેશોમાં હવે તો એવું થઈ ગયું છે કે એ લોકો પણ એમ કહી દે કે આમાં સ્કેન કરીને મોકલી દયો.
અમે ઇન્સ્ટાગ્રામ ચાલાવતા તા ને ઘણા રીલમાં એવું આવ્યું છે, કે એ ભીખારી એવું કે છે. એ એક એક માણસ પૈસા નાખે છે તો ભીખારી ઓ જ કે છે કા કાલે હવારે આવજો કાલે હવારે પૈસા માર ટાઈમ પચી ગયો છે, એવું ઘણા દ મે રીલ રીલમાં આઈ છે ને તો મેં જોયેલું છે.
હા ઓનલાઈન બેંકિંગ ના ઘણા ફાયદા પણ છે.
એની પાસે પે યુ પી આઈ પેમેન્ટ હતું અને જે આપણેે પેટ્રોલ પેટ્રોલ નાખવા જઈએ ને પેટ્રોલ પંપો
હા.
ત્યારે કશું યુ પી આઈ બુ પી આઈ નહી પણ આવે છે ને હવેની ટેકનોલોજીમાં તો જેને એમની પાસે કાર્ડ હાલ દીધા છે કે આ યુ પી આઈ નું પેમેન્ટ છે.
હા.
આપડે લા પૈસા નાખીએ કે લઈએ વાજેે છે. પે ટી એમ પે સો રૂપિયા પ્રાપ્ત એવું વાજે છે.
હા.
હા તો હવેની ટેકનોલોજી એવી છે પહેલાની ટેકનોલોજી કેવી હોતી એ પડી એ આપ આપડે એવું કે છે બિલ હાલે છે પેટ્રોલ પંપ વાળા બી. સો રુપિયાનું પેટ્રોલ લખ્યું છે તો એનું એટલું આયુ છે એમ.
હા, ઓનલાઈન બેંકિંગ ના તો ઘણા ફાયદા પણ છે કે સૌથી પેલો ફાયદો ઈ કે સમય ની બચત થાય. પહેલા બેંકમાં જવા માટે કલાકો ખર્ચવા પડતા હતા પણ હવે તો બધું ફટોફટ કામ થઈ જાય છે.
હા આપે કશું મોલમાં આપડે કશું મોલમાં જઈએ તું તે પેમેન્ટ કરી દઈએ તો પછી આ આપણે કેશ કાઢવાની જરૂરત જ નથી. બધા લોકો છે તો હવે યુ પી આઈ જ લઈને ફેર ફરીએ છે.
હા બીજો ફાયદો એ છે કે ચોવીસ કલાક સેવામાં જ હોય છે. બેંક બંધ હોય કે રજા હોય. ઓનલાઈન બેન્કિંગ દ્વારા આપણે ગમે ત્યારે પૈસા ટ્રાન્સફર કરી શકીએ છીએ.
હા, હા.
પછી ત્રી પછી ત્રીજો ફાયદો એ છે કે સુવિધા એની બહુ સારી છે. ઘર, ઓફિસ કે મુસાફરી દરમિયાન પણ મોબાઈલ દ્વારા સરળતાથી આપણે બેન્કિંગ કરી શકાય છે.
હા હા એ તમ બરોબર બોલે છે.
હા પછી એ એ ફાયદો છે કે રો રોકડ રોકડા આપણેે પૈસા રાખવાની પણ જરૂર હવે ઓછી પડે છે. ઘણી વખત ઘણી વખત ખીચામાં આપણેે રોકડા રાખવાની પૈસા ખોવાઈ જવાનો અથવા કે ચોરી થવાનો પણ ભય રહે છે.
હા એ છે ને તમ બરોબર
પરંતુ હા પરંતુ હવે ડિજિટલ પેમેન્ટ આવીશ સમસ્યા ઓછી રહે છે એમ. એના કારણે ઓછી રહે છે હવે સમસ્યા.
હા એ જ છે ને.
હમ્મ, આજના સમયમાં તો વિદ્યાર્થીઓ પણ ઓનલાઈન ફી ભરે
હા એ તમ બરોબર પડે છે. વિદ્યાર્થીની ફી પણ ઓનલાઈન ભરે છે. યુ પી આઈ કરવાની એ બી બોલે છે કે યુ પી આઈ જ કરવાના આવે વિદ્યાર્થી ની ફી અ
વીજળીનુંબિલ, પાણી નું બિલ, મોબા મોબાઈલ રિચાર્જ, ડીટીએચ રી ચાર્જ, ગેસ
તમાર તમારે તો એ પોણી નું બી બિલ આવે છે?
હે?
પાનીનું બી બીલ આવે છે પોનીનું?
હા ઘણી જગ્યા એ આવે છે.
નહી અમારે તો પાણી નું બિલ નહી આવતું.
એટલે અમારી ન્યા નથી આવતું. પણ ઘણી જગ્યા એ આવે છે એમ, જનરલી. હે?
શહેરમાં આવે છે સિટી માં
હા ટ્રેન અને બસ. ની ટિકિટ પછી ઓનલાઈન શોપિંગ આ બધું આપણે ઓનલાઈન બેન્કિંગ દ્વારા. સરળતાથી કરી શકે.
હા હા.
યુપીઆઈ ના કારણે નાના વેપારીઓને પણ ઘણો ફાયદો થાય છે.
ફાયદો છે આપડે એવું કે છે. આપડે આજે જોઈએ છે તો. કઈ બી દુકાન માં જઈએ કઈ શાકભાજી લેવા જઈએ એમની પાસે બીપઈ છે. અને આપડે યુપીઆઈ જ મારા છે કે કેશમાં, પછી એ પડી બીડી જશે.
જે કરે છે, જેનું નામ આવે છે, પછી મોબાઈલ છે ને જોડે, તો મોબાઈલમાંથી જ માર દઈએે છે કે યુપીઆઈ પેમેન્ટ
હા, પેલા ગ્રાહક પાસે છુટા પૈસા ન હોય તો મુશ્કેલી પડતી હતી.
એ બી છૂટા પૈસા ના હોય તો, પછી એજ એજ બોલે છે કે, યુપીઆઈ કરી દો. તેના આપ પાસે નહીં હોય. તો પછી એ છૂટા કાઢા છે, એમની પાસે ભી રે છે. ધીમે ધીમે કાઢા છે.
હા, આનાથી વેપારીઓનો સમય પણ બચે છે અને ગ્રાહકોનો પણ. ગ્રાહકો ને પણ સરળતા રહી છે.
હા.
ભારત આજે દુનિયા ના સૌથી સૌથી મોટા ડિજિટલ પેમેન્ટ કરનારા દેશોમાં સામેલ છે. અ ગામડામાં પણ લોકો યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરવા લાગ્યા છીએ.
હા હા હા.
પરંતુ જ્યાં ફાયદા હોય ત્યાં કેટલીક સાવચેતીઓ પણ રાખવી. ખુબ જરૂરી છે, સૌથી પહેલા ઓટીપી ક્યારેય કોઈને જણાવવો નહીં.
ઘણા લોકો ઓટીપી, ઓટીપી બી લ, ઓટીપી બી આવે છચપજ આવે છે. જઈ.
હા, ઓટીપી, એટીએમ પિન અને યુપીઆઈ પિન સંપૂર્ણપણે. ગુપ્ત રાખવા જોઈએ. બીજી બીજી મહત્વની વાત એ છે કે, કોઈ કોઈ અજાણી લિંક પર ક્લિક ન કરવું, ઘણા લોકો છેતરપિંડી કરવા માટે. માટે ખોટા મેસેજ મોકલે છે.
હમ.
ત્રીજી વાત એ છે કે, યુપીઆઈ પિન માત્ર પૈસા મોકલતી વ જ દાખલ કરવો, જો કોઈ વ્યક્તિ પૈસા મોકલવાનો દાવો કરીને પિન માગે તો સમજવું કે તે છે. ઉત્તરપિંડી હોઈ શકે છે.
હા હા.
પછી ચોથી વાત એ છે કે, માત્ર વિશ્વાસ સપત્ર એપ્લિકેશન નો જ ઉપ ઉપયોગ કરવો. મોબાઈલ માં સ્ક્રીન લોક અને પાસવર્ડ રાખવો જોઈએ. જો ફોન ખોવાઈ જાય તો, તરત જ બેંક નો સંપર્ક કરીને જરૂરી કાર્ય. કાયવાહી કરવી જોઈએ.
હા, બરોબર બોલે છે તમે કે, આપડું ફોન જયારે ખોવાઈ જશે ને, તો પછી એમનું એ થીક છે, લોકેશન ચાલુ રહેવા દેવાનું પછી લોકેશન ટ્રેક કરીને પછી આપડે મોબાઈલ સપડાતો આવે છે.
હા, તેથી ડિજિટલ જ્ઞાન અને સાવચેતી બંને ખૂબ જરૂરી છે.
હા, એમ.
સાઈબર ક્રાઈમ. સાઈબર ક્રાઈમ અને ઓનલાઈન ફ્રોડ જેવી સમસ્યાઓ પણ વધી રહી છે હવે.
હા, એ જ છે ને.
હા, આ જે નામ આજે નાનામાં નાની ચા ની દુકાન થી લઈને મોટા મોલ સુધી, દરેક જગ્યાએ ક્યુ આર કોડ ઉપલબ્ધ છે, એવું જોવા મળે છે. આ બાબત આ બતાવે છે કે, ભારત ઝડપથી ડિજિટલ અર્થ તરફ આગળ વધી રહ્યું છે.
હા.
ચાલો, આના વિશે મને આજે વાત. કરવાની તમારી સાથે મજા આવી તો હવે આપડે બીજા કોઈ ટોપિક ઉપર બીજા કોઈ દિવસે વાત કરશું.